હેલો કેમ છો ભાઈ?
મજામાં હા જયમાં. તમે કેમ છો? જય માતાજી.
મજામાં અમે પણ મજામાં મજામાં.
હા.
તમે બધા ઘરના મમ્મી પપ્પાને બધા મજામાં?
મજામાં.
બોલો બીજું કઈક હમણાં તો સારું ચાલે.
ચાલે
હા હમણા જ અહિયાં અહિયાં એટલે બાર રમવા ગયો હતો હોકી.
હોકીસ
હા રાજકોટ બાજુ સ્ટેટ લેવલ પર.
બરાબર.
બીજા મળે ટીમ એટલે. કોલેજ માંથી સ્ટેટ લેવલ પર રમવા લઈ ગયા હતા આપડી કોલેજની ટીમ ને.
બરાબર તમે તો પ્રો પ્લેયર હશે?
હા એટલે હમણા જ અમે સ્ટેટ લેવલ પર ચેમ્પિયન થયા.
બરાબર.
હા ને ગોલ્ડ મેડલ મેળવ્યું સ્ટેટ લેવલ પર.
એવું?
હા હ એટલે હમણે આ સ્ટેટ લેવલ પર જીત્યા છે હવે. નેશનલ લેવલ પર રમવા લઈ જાશે એમ.
બરાબર.
હા નેશનલ લેવલ પર રમવા જશું. ને એમાં અમે જીતી ગયા ને તો તમને ઇન્ટરનેશનલ લેવલ પર લઇ જાશે રમવા માટે.
બરાબર. હું પણ સ્કૂલમાં હતો ત્યારે એવું રમવા સ્પોટમાં રમવા આમ ભાગ લેતો હતો. વિનરને એવો થાતો હતો.
હા એટલે મેં તો સ્કૂલ ટાઈમ પરથી જ
ખો, ક્રિકેટ
હા આપડે જયારે સ્કૂલમાં હતા ત્યારે આપણે સાથે તો રમમાં જતા.
હહ
હા એટલે આ હા પેલું સ્કૂલમાં જ આ તને ખબર તો ખરી આ મેં કેવું રમતો.
ખબર ખબર ત્યારે આપડે એકદમ બહુ ઓળખતા જ આયા તા કે નહીં.
હા તે તું હમને કોલેજ આવતો કેમ નથી?
કોલેજમાં હમણાં ઘરે જ છું. આવા ની કર તે હમણાં ટાઈમ નહીં કો પ્રેક્ટિસ કરું રોતે. વરસાદ ને હવે આવે ને. હા
તબિયત બરાબર નથી તારી?
તબિયત તો બરાબર એકદમ.
હા મે બી મેં એટલે મેં સર ને કીધું હતું કે મારે એક ફ્રેન્ડ છે તે પણ સારું રમે છે પણ હમણા કોલેજ નથી આવતો મેં કીધું એ એને કેવા રમ મા માટે પણ એ જોકે એની તબિયત ખરાબ હતી એટલે સર એ નહી આવી સઈકો. તો સરે કીધું કઈ નહીં. હમણે આપડેને નેશનલ લેવલ પર રમવા જાહુ. ત્યારે મને કેજે તો ત તારું નામ બી લખવા કીધું છે સરને એમ.
હા કઈ નઈ આવાને. હમણાં બે દિવસ તો આવા હજ નહી કોલેજમાં પછી બે એક દિવસ પછી આવા.
હા કેમ કે આપડા બે કેટલું સારું રમતા ને આપડી બે હા હવે સ્કૂલ સ્કૂલ સ્કૂલના ટાઈમ પર આપણે આપણે સ્કૂલની ટીમને જીતાવતા. કોલેજને ની જીતાવી શકશું આપડે?
તો જીતાવી એજ ને.
હા
રોશન કર નામ.
હા હમણે આ હમણા આ એટલે હોકી રમાઈ ગઈ. ને હોકી તો આપડી રાષ્ટ્ર ગેમ છે તને ખબર.
હા રાષ્ટ્રીય રમત હોકી.
આપણે હોકી ને આપડે ફૂટબોલનું આવાનું છે. આના પછી
હા.
હા હા એટલે આ આ અઠવાડિયામાં સર ફૂટબોલ રમવા લઈ જવાના છે તો મેં કીધું કે સર પેલા નિમેષ ભી મારા હાથે મસ્ત રમે ફૂટબોલ એ બી શું આપડે કેટલું મસ્ત રમતા
હા રમતાને
હા સ્કૂલમાં હતા જાર આપડે
હા.
હા સ્કૂલ માં હતા ને કીધું સર અમે સ્કૂલ લેવલ પર ભી રમતા ત્યારે નિમેષ અમે અમારી ટીમ નેને જતા તમે સ્કૂલને બી ચેમ્પિયન કરાવેલું છે તો એને પણ લઈ લેજો એમ એ તો હમણાં નથી થત એટલે સર તમે જોયું નથી કેવું કેવું રમે પણ એટલે તમને સાબિત કરી બ
સર શું કઈ પછી સર
ન કેમ કે તું કેતો હારવો હે કે રમતો હોય ચાલ તો એને આપડે એને ભી લઈ લેશું એમ
કા ની લખાવી દેજે ને મારુ નામ પણ
હા એ જ મેં તને કતો હતો કે જરાક આપડે હોકીમાં તો જીતા લાવ્યો હું
હા.
હા કેમ તુ હોત જ તુંની જરાક હું મુશ્કેલ સાતું હતું એમ આપે માઇન્ડ ગેમ ફેમીલી આપે મળી ને એમ
હા. હા.
દુનિયા તો જરાક હ જરાક મુશ્કેલ થઈ મેં કીધું કે તું મને બધા ગોલ જેવા કનેક્ટ જો કરી આપે એમ
હા
હા આપડે બે હું આપડે બે સાથે રમીને તો આપડા બે ને ખબર આપડીટ્રી કેમ
હા આપડે બીજી બીજી સ્પર્ધામાં બી આ દખી ભાગ લેેશું
અરે ચોક્કસ તું ક અરે તું એ કીધું તો મે ત તૈયાર આપ મેં તો ખબર ને આપડે બધી સ્કીલ માં તૈયારીએ સૌથી પેલા.
ખોખો છે.
હા ખોખો છે અરે ખોખો માટે આપડે કેવા રમતા કેવા દોડતા.
હમ.
હા હેલો.
હા.
માર છે ને આપણે મેરાથોન માં જવું કેમ કે આપડણે દોડવાની સ્કીિલ વધારે હારી છે.
હા દોડવાનું તો આપડે જાય.
આપડી ફિટનેસ સારી છે તો આપડે જાઉ. દોડવામાં મેરેથોન માં હા એજ તો કેમ. આ વખતે જય સ્કૂલ બધી ટ્રોફી જીતી જ ગયા છે જીતવા ડે તાની કોઈને ને જીત્યા જ કરતા આપડે જ દર વર્ષે. તો એ વિચાર છે કોલેજમાં આવી ગયા છે. કોલેજ માં જલવા બતાવીએ આપડે.
હા કોલેજ માં પણ આપડે.
હા એ. એટલે ભ ભણવા સાથે સાથે હું રમવાનું ટોચ મજા આવે
હા તેવું જ જાણે.
હા ભણવાન તો બધું થયા જ કર હે પણ જયારે રમવાનું નહી તો મજા જ નહી આવે એના વગર તો મને.
હમ એકદા એમ કમર લેવા મણા
હા મેં કીધું કે તું જરાક ઘરની પરિસ્થિતિ હારી ની જક માંડવા છે એટલે શ એ આવતો નથી.
હા
ફડકે હા કઈ નઈ જે અચછી આવે એનએસએસમાંને બી બધી જગ્યા લઈ જાવ.
બરાબર હમણા એનએસએસમાં પેલો કેમ્પ જે હશે તે
હા એનએસએસમાં કેમ્પ જેવો છે પણ આપડે ત્યા એનસીસી વાળા એટલે એનએસએસ નું શું કહેવાનું? આપડે
તે જેને પણ એનએસસ વરાને લઈ જવાનું
હા એ લોકો જે હ ને થોડા બધા જેઓ હોને તુલો તો એનએસએસ માં છે ને સુમિત?
હા હા એ એનએસસમાં એજ મને ક કરતો જણે કેમ્પ માં જવાનું છે જણે
હા ટીવી જ હ વરી બીજું આપડે તો એનએસએસ વાળા એટલે આપડે તો એનસીસી વાળ એટલે તો આપણે તો પર જ્યાન આપવા પડે.
આપડે તો એ સસી વાળા એટલે ગમે જયારે બોલા ત્યારે જવા પડે ને
રસ્તા ખેંચ બી છે આપડે કાલે પરમ દિવસ રસ્તા ખેંચ છે.
પરમ દિવસ છે ને?
હા તે આવોનો કે ન રસ્તા ખેચ
હ કાલે બ ભી આવવા પડશે પ્રેક્ટિસ ને એવું કરવા પડશે ને?
હા સનને માટે જ ને પ્રેક્ટિસ કરીને બટાટા સનને કરબર વિશ્વાસ થઈ જાય કે હા આારું રમતો છે.
હમ
હા તમને લાગવા જોઈએ. તે હા ચાલ આ પોરો બરાબર રમવા બી બરાબર છે. અને સ્કીલ બી બહુ મસ્ત છે. ને હોશિયાર બી છે એમ.
એ કાલે પછી આવુ?
તમને સિલેક્ટ કેવા પૂરા જોઈએ જે સારું રમતા હોય અને કોલેજ ને આપડણે ઉપર લઈધ કેવા જોઈએ એમ.
હા
હા ને આપડે તો આપડી સ્કૂલ ને ઉપર લઈ જતા એટલે તો હવે કોલેજ ની વારી.
કોલેજમાં આવે કોલેજ માં ભી કરવા પડે તો
હા એટલે સ્સ્કૂલમાં હું ગયો હતો
હા
કઈ ફંક્શન રાખે તો હતું એ ખેલા હતા સરે કે ધું તું આપડે સ્કૂલ માટે આટલું કર્યું છે એટલે એનું એવોર્ડ આપવા માટે મને બોલાવલો. તો એ સા અનેને બી બોલાવ્યો હતો મેં કીધું સર મેં તારું એવોર્ડ લીધું છે કઈ નઈ મેં તને ફોન કર્યો તું હા તે જ કોલેજમાં આવે ત્યારે લઈ લેજે એમ.
હા
બી આપેલું છે કેવા છે?
હા કેટલા ચેક
ત્રણેક હજાર આપ્યા છે.
બરાબર
હા તમ
ચાલે આપડે.
અને મને બી આઈપા એક મેં તને કહેતા હતા કે મને જે નામ મળ્યું સારું ભી મેં જ લઈ લીધલું. ને પછી તમને આ હા કોલેજમાં આપડે જે જે એક્ટિવિટી કરી તે બી કીધું મે કેમ કે સારું કેવાય. તમે સ્કૂલ નું ભવિષ્ય ને ઉજ્જવળ તો બનાવી જ ગયા હવે કોલેજ ને બનાવ.
હમ્મ.
હા તો મેં કીધું હા સર એ તો કરવા જ પડશે ને.
બરા
કેતોય તો હોકી તો રમી જાય હું આપડે ફૂટબોલમાં જવાની તૈયારી છે તેમાં પ્રૅ ટીસ જરાક જોવે એમ, તો પ્રેક્ટિસ કરવા આવે. તો આપે તમે.
ચાલ ની કાલ થી હવે આવો વિચાર કરશે હવે.
બોય તો મને ગેમ રમવાન તો મજા હું હજુ ઈઝી જેવી થઈ જાય તું હોય તો. એવુ લાગે કે મેં એટલો મારા પર આમ બવ બુજ જેવો નહી આવે તું હોયત્યારે સાચેથી તું. તે તો આપડી શું માઈન્ડ ગેમને આપણેે રમી કાઢીએ. હા.
લેક્ચર ના ભરતો સેને.
હા લેક્ચર બી ભરતો રે એમ એટલે મે આપડો હું સર ટીચર ને કે રાખેલું છે કે કોઈ દિવસ નહી આવું તો મારી એટેન્ડન્સ પૂરી દેજો એમ. ને હા જે એ બધા જે મેન છે તે ભરી આવું બાકીના
બરાબર.
કે નથી લખવું તો પ્રેક્ટિસ કર એલો ત્યારે સર ટીચર ને કહું કે આજે હું નથી આવવાનો મારે અટેન્ડેસ પૂરી પુરાવલી ટેન્શન ની લેતું અત્તેન્દેસનુ.
કાઈ ની કાંઈ ની તેમાં સુ.
હા મે કીધલું કે આદી મારા સાથે પ્રેક્ટિસ કરવા આવે એટલે આદી આ આ રોલ નંબર મને ખબર જ ની મેં કઈ દીધલુ એ લોકને.
હ.
હા એ જ હવે તું કાલથી આવે? હા.
અર્હમ આવતો શે ને કોલેજમાં?
હા આવતો છે ને એને લઈને જ જામ હાથે.
એ તો હારો તામ ભાગને એવ લે જ નહી.
હા તે જલ્દી લેઈ જ ની ને કેમ કે. ભણવા ભણવા સાથે જરા કામ આવે સ્કીલ બી કામ આવે તો એલે માને ની. તે બધું હવ હું કરી શકું મે તેમાં આવે.
એ જાણે પછી.
એ જાણે જ, એને બતાઉ પર એટલે ભાગ ની લઈ એમ. ચાલ તો આપડે પછી કાલે મળીએે. કોલેજમાં પ્રેક્ટિસ કરું સાથે મળીને.
હમ્મ, કાલે મેં હો એકલું ઘરથી.
હા ચાલ આઉ.
ધેરથી આવાનું એટલે વહેલ જ નીકળવા પડશે એટલે.
હા.
હમ્મ, ચાલો.